ફોન આયો તો પણ વ્યસ્ત હતો એટલે ઉચકાણો નય
હા હા ભાઈ કેવું ચાલે છે સુખ શાંતિ બધી ઘરના બધા મજામાં છે.
બસ મોજ માં જ તમે કો તમે ફરમાવો કેવું છે તમારી તબિયત પાણી સારી છે ને
બસ એકદમ સારી છે ક્યાં છો ખેતર માં કે ઘરે
બસ આ ખેતરમાં છું બોલો ને કય કામ હતું તમારે તમા ફોન આયલો મે કીધું કઈ કામ હશે એમને
ના ના ખાલી એમને મજ ફોન કર્યો હતો કેવું ચાલે બધા સમાચાર લેવા હું કરે ઘરના બધા મજામાં
બસ શાંતિ મોજ મસ્ત તમારે કેવું છે વરસાદ પાણી કેવો છે
બસ વરસાદ પાણી ચાલ્યા કરે હું કરે કાકા કાકી બધા
બસ બધા મોસ કરીને બધા ઘરે છું હું ખેતર આવ્યો થોડું ખેતી કરે પાક વાયુતું એ થોડું ધ્યાન રાખવા આયવો તો અને વરસાદ હારો થાય એવો છે વાવેતર હારું થિયુ છે આ ફેરે
અચ્છા અને હું હું વાયવુ છે ખેતરમાં આપણેે
આ ફેર જે શાકભાજી મોટા ભાગ ની એક બાજુ શાકભાજી વાવેલી છે
હા
અને બીજા ખેતર બાજુ છે ને થોડું ચણા લીલું ચણ ને એવું બધું આવેલું છે ગાયો ભેંસો માટે
બરાબર ના ના સારું કેવાય ખુબ સારું કેવાય આને પણ ખેતીમાં વરષ આ વર્ષે કેવું છે સારું છે કે નથી સારું
આ વર્ષે તો જોરદાર છે વર્ષ તો આપડું દર ફેરે હારું જાય છે ને વરષ કોઈ દિવસ ખરાબ તો હોતું નબળું તો જાતું જ નથી
ના ના સાચું વાત છે ગયા વર્ષે તો તમારે ચણા ઘણા થયા હતા હે ને
ચણા બહુ જ્યોતો પહિ એના ઓલા ફેરે જીરું બહુ જ્યુતું ઓલી ફેર એરંડા બહ થયા હતા એટલે જમીનમાં તો આપડે એવું કેમ કે આપડે કોઈ કેમિકલ જેવું વસ્તુ નાખતા નથી ને બધું દેશી રાખે બધું દેશી ખાતર નાખે ને છાણીયુ ખાતર છે એના કારણે પાક છે ને જલ્દી ઓલો થાય ઓ ઓલું કેમિકલ એના કારણે ખરાબ થઈ જાય છે. આમર આજુબાજુ જે બધા ખેડૂતો છે ને ઈ બધા ઓલા કેમિકલ ના છંટકાવ કરે રાસાયણિક કેમિકલ નાખીને જીવડા મારવા ડુબી ના કારણે પાકને બહુ નુકસાન થાય પાક એવડો ને એવડો રે વધતો જ નથી ને જમીન નિષ્ફળ થાતી જાય એના કારણે
હાચી વાત છે તમે જેવી ખાતર વાપરતા હશો
હું છાણીયુ ખાતર વાપરું હું છે ને આપડે ખાટી છાશ હોય ને ખાટી છાશ
હા હા
ખાટી બે ત્રણ દિવસ ની છાશ ને એને ભેગું કરુ ખાટી છાશ ને અને છાનિયા ખાતર હોય ને આપડે ગાય નું છાણ
હા હા હા
એનો આખા ત્યાં ખેતરમાં છંટકાવ કરાવ આવું અને આ છ ખાટી છાસ નો છંટકાવ કરો એટલે એનાથી પાક બઉુ જ જોરદાર થાય ખુબ જ સરસ થાય
એટલે તમે છાણીયો ખાતર વાપરો છો મતલબ આ ગાયનુંું જે અ
હા એ એનાથી નુકસાન કોઈ જમીનને નુકસાન ન થાય પાક ફળદ્રુપ થાય ને કોઈ એ પાક કોઈ ખાય ને તો બી એને નુકસાન ના થાય અને અત્યના તો આપડે બધું કેમિકલ વાળું હોય છે માંસ ખાય તો પણ પણ બીમાર પડી જાય છે
સાચી વાત છે સાચી વાત છે અને તમે જે આપડે ખાતર તો એની માટે તો તમે એની માટે તો તમે છ મહિના જેવું ખાતર ભેગું કરતા હશો ને
હા ના ના આપડે માલ ઢોર છે કે રોજુ રોજ ખાતર મળી જાય આપડને પણ હવે પાક આવ્યો છે ને અત્યારે ભેગું કરીએ
હા એ મતલબ એમ છે કે તમે મતલબ ભેગું કરતા હોવ ને આપડે કેમ ગામમાં ઉકે ન હું એવી રીતે ઉકેડવ
હા હા એ રીતના હું કેવો નહી પણ આમાં તો એક જગ્યાએ એકલું ખાલી છાણ જ હોય એકલું એક મોટો કુવા ટાઈપ જેવું કુંડી જેવું બનાવી એમાં બધું છાણ છે ને. વણી મદોરીમાં ભેગો કરે જથ્થા માં ભેગો કરીએ. અને આપડણે છ મહિના હજુ તો હવે પાંક કરે એટલે અ તો કોઈ હમણાં છાડે એટલે જરૂર તો છે નહી.
બરાબર.
એટલે હવે એ છાણ માંથી અમે ગેસ પ્લાન્ટ પણ કરીએ છીએ. એટલે એમાંથી ગેસ પણ. પણ તને આપડે રસોઈ પણ બને છે એ નથી.
ના ના સાચી વાત છે તમે અમે ખેતી માં. તો બઉુ સરસ તમારું કામ ચાલે છે એટલે વાંધો આવ્યો એવું નથી. એટલે અને આપડે.
કુવા કરે છે એમાં સરકાર નવ ટકા ની સબસિડી આપેલી છે સરકારે.
સાચી વાત છે એટલે તમે જેં ખેતરમાં પછી છાણ હોય એમાં પછી તમે છાણયું ખાતર નાખો એમને.
હા એ ખાતર નાખવા દે છે ને જમીનમાં કોઈ પણ પ્રકાર ન નુકસાન નથી થતું પાક ને કોઈ નુકસાન નથી થતું ને માણસને પણ એનાથી કઈ નુકસાન નથી. તી.
ઓલું કેમિકલ તમે છાંટો ને તમે તો તમારે આખું ઓલું આપડે કરનાક રેંગકોટ જીવ મેળતા.
હ.
એ આખું પેરીને છાટું પડે કે જો એનો છંટકાવ તમારા શરીર માં પડી જાય ને તમને બહુ નુકસાન કરે.
ના છાણું ખાતાર તો તો તમને બિલકુલ નુકસાન ન કરે તમને ગમે હાથે લાગે પગે લાગે મોટે લાગે તમા શરીર માટે પણ સારું કેહેવાય
ના ના સાચી વાત છે ને છાણ માં તો આપડે પેલા ગામડાના લોકો રહેેતા તો એ છાણિયા વાળા ઘરમાં જ રહેતા ને મતલબ. જે લીપણ કરતા એ છાણ થી ન જ કરતા ને એટલે છાણ તો બહુ સારું કેવાય.
હ છાલ નું મહત્વ ઘણું છે અત્યારે. ગામડામાં જોવા જઈએ તો છાણ નો ખુબ જ ઉપયોગ થાય છે.
હા સાચી વાત છે. અને એ છાણીું ખાતર તો બહુ સારું પડે કારણ કે પેલા રાસાયણિક ખાતરો આવી બધા બહ કેમિકલો વાળા યુકત કે, મિકલ યુક્ત હોય છે, જેના કારણે એમ કે આપણે જોઈએ છે. કે લોકોમાં ઘણા નવા રોગો ની બધો નો ફેલાવો થાય છે.
હા, એ બધું બહુ નુકસાન કરે, એના કારણે
ના, ના, એ
કેમિકલ હો ને, એટલે તકલીફ પણ અભાવ છે.
ના, સાચે પછી તમે તમારા ખેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ નો યુઝ કરો કે, પેલું આપણે
અમારે ફૂવારા પદ્ધતિ છે, ફૂવારા પદ્ધતિ
ફુવારા પદ્ધતિ છે, એમને
પાક બજાય કો, કે એવો ઝીણો પાક હોય, એના માટે ફુવારા પદ્ધતિ છે, પછી ટ્યુબ પરધી અત્યારે તો અમારા ગયા વર્ષે જે કર્યું હતું ને, ધારે કુવારે પ્તી હતી. હવે અહઆતો સીધું ઓળું પાડી પાડી કરીને ડાયરેક્ટ ખેતરમાં જવા દઈએ છે.
બરાબર, તો તો બહુ જ સારું કેવાય, કારણ કે એમાં પછી
આખું ખેતર ભરી દેએ, પાણીથી.
ના, ના, સાચી વાત છે. અને ફુવારા પદ્ધતિથી થાય છે, શું કે પાણીનો પણ વધારે પડતો બગાડ થતો નથી.
હા, એનાથી અને ટીપક પદ્ધતિ માં એ બહુ સારું, સરસ હોય છે, અને આ ફેર તો પણ. પાણી ની એટલી બધી જરૂર નથી, વરસાદ છે ને, એટલે આરું છે. ઓછી જરૂર પડે છે.
હા, પણ પછી વધારે વરસાદ પડી જાય તો બિચારા ઘણા બધા ખેડૂતો ન પાકેને, ઘણું નુકસાન થાય ને.
હા. નાના છોડ હોય, નાનો પાક હોય તો બઉુ તકલીફ કેવા હોય, બધું નુકસાન બહુ થઇ જાય.
હમ, હમ.
ખેતી થાય, એ આવશે એવું લાગે છે, પણ આપ ખેતી જોડતા થાય એવું છે આ વરસાદ.
ના, સાચી વાત છે, પણ વરસાદ નું કઈ નક્કી ના કહેવાય, એ ગમે ત્યારે, ગમે તે સમય આવી
ગમે તે સમય આવ્યા કરે, એનું કંઈ નક્કી નહિં.
હા, એ. એટલે આપડે આપડા તરફથી થોડીક સાવચેતી રાખવી સારી વાત કહેવાય, અને જો અમુક પાક જે હોય, જે ખેતરમાં તૈયાર થઈ ગયો હોય, તો એને જલ્દી થી લ
આ ચંદની નવી વા બરાબર, એટલે નુકસાન ન થાય એના કારણે.
જેથી શું કરે કે
નુકસાન ના હોય, વસ્તુને.
તો બરાબર પાક્વા. હા, એટલે પછી બઉ જોરમાર વરસાદ પડે, એના લીધે પછી એનો આંખો પાક ધુવરાઈ જાય છે ને, બિચારાઓનો.
બઉુ નુકસાન પામે, બીચારા ખેડૂતોને. આખી બાર-બાર, એક-એક વર્ષ સુધી મહેનત કરે, બધી મહેનત પાણીમાં જતી રહે એમ.
સાચી વાત છે. પછી એ લોકોને કેટલું નુકસાન જાય છે, અને પાક વધતો પણ નથી, કઈ બજારમાં વેચતી પણ નથી શકતા.
હા, બઉ જ. એમને બઉ જ નુકસાન થાય છે. બિચારા હેરાન થઇ જાય છે, તકલીફ થઇ જાય.
આમ, એક રીતે જોવા જઈએ તો ખેતી નું કામ ખુબ મજૂરી વાળું પણ છે અને ખુબ જોખમ ભરેલું પણ છે.
એ કામ બહુ જ કઠિન છે અને બહુ પરિશ્રમ વાળું કામ છે, એમાં. મહેનત બઉુ લાગે તમારી.
એટલે જ તો આપડે કેહેવાય છે ને કે, જય જવાન, જય કિસાન. નો નારો એટલો જ આય્પો છે. આપડે મોટા ભાગ ના જે, મોટા ભાગ ના જે દેશ છે, એ કિસાનો ઉપ જ નિર્ભર છે ને, કારણ કે ઈ લોકો જયારે ખેતી કરે છે, ત્યારે જ. બધા લોકો સુધી અનાજ ને એવી વસ્તુ પહોંચી શકે છે ને.
હા એ કામમાં તમારે, આખી દિવસ રાત મહેનત કરવી પડે, તપ કરવું પડે, કઠોળ કરવું પડે, પરિશ્રમ કરવી પડે. તારે તમને એમના વરસે, એ બાજુ તરત નહી, વરસે મલે, આ આ આપડે કોઈનો પીજે કરોતો મહિને આપને પગાર મલી જાય, આમાં તો તમે બાર મહિના પછી મજદૂરી કરોને, તારે તમે વર્ષે, આવક આવે આની.
સાચી વાત છે, બહુ
અને એ હારુ હોય તો. ને ક્યાંના વરસાદ આવ્યો, પાક બાગ ધોવાઈ જાય, તો કઈ નુકસાનીમાં જાય. તો ખેડૂત ને નુકસાન દેવામ જતારે બિચારા.
અરે બિચારા કેટલા દેવામ જતા રહે છે, ને અ લોન લે છે બેંકો માંથી, પછી બેચારાઓ માટે કેટલું કરજ થઈ જાય છે, લોન ચૂકવી નથી શક તા, દેવું ચૂકવી નથી શકતા, એના કારણે કેટલાક ખેડૂતોતો બે ચારા આત્મહત્યા કરી લે છે, હમ્મ, આત્મહત્યા નો રસ તો પસંદ કરીને આત્મહત્યા કરે છે, કારણ કે એ લોકોથી નથી લોનોનું એટલું વ્યાજ ભરાતું, કે અમુક ટાઈમ વરસાદ ને મોસ સમના કારણે પાક પણ ખરાબ જાય, ના ના સાચી વાત છે. એટલે મેં કીધું, તો ચાલો હમણાં વરસાદની સીઝન છે, અહિયાં તો બહુ વરસાદ પડે છે. એટલે મેં કીધું, તમને પૂછીને જોવું. તમારી બાજુ વરસાદ છે કે નહીં? ખેતી ને કાઈ નુકસાન થાય એમ નથી ને એમ.
ના ના અમારી બાજુ વરસાદ તો આપે હારો છે. ખેતી માટે તો હારો છે, વરસાદ તો એટલો બધો નથી, સારો છે, આવો ર આવો વરસાદ હો ને બારે માસ.
તો મજા આવે. ના ના સાચી વાત છે, અને અમુક વિસ્તારોમાં તો પછી એમ કે અ વરસાદ સાવ નથી પડતો, જેના લીધે
હા એટલે ત્યાં મો, જ્યાં જોતો રહે ત્યાં નથી, જ્યાં નથી જોતો ત્યાં પળ પળ કરે છે.
હાચી વાત છે, એના કારણે મે ઘણું બધું એમ કે અ અમુક જગ્યાએ નુકસાન થઈ જાય છે, તો અમુક જગ્યાએ વરસાદના અભાવના કારણે ખેતીજ નથી થતી.
ખેતી જ નથી થાતી, એટલે પામે જોવા જાવ તો આમ તો હરકી હરકું જ છે, જ્યાં જોઈએ ત્યાં નથી પડતો, એવું છે, બોલો બીજું કો શાંતિ તમારે?
બસ શાંતિ, તમારે કેવું ચાલે છે? એકદમ શાંતિ છે? ઘરના બધા મજામાં છે?
બસ મોજ છે, તમારે ઘરે બધું વ્યવસ્થિત છે ને આમ, બીમાર વીમાર નથી ને કોઈ ત તો એક વતનું વાતાવરણ કે હા ખરાબ છે, એટલે હમણા ધ્યાન રાખજો.
ના ના સાચી વાત છે, ધ્યાન રાખશો એટલે હું બહુ ચાલો ફોન કરીને પૂછી લઈએ. કેવું છે, બધા ઘરના બધા મજા છે, ને બીજા?
યાજ કારિયા અમને. તે તમારો કોલ આયો તો હુ થોડો કામમાં હતો, એટલે પહિ
ના ના, એ તો હું સમજી ગઈ. એટલેજ પછી મેં બીજી વાર કર્યો નહીં, હું કો કાંઈ નહીં એ જોશે ફોન આવ્યો છે, એટલે એ સામેથી કરશે.
હા, બીજી તબિયત પાણી સારી છે ને?
બસ સારી સારી એકદમ, કાઈ નહી આ યાદ કરતા રેજો.
વાંધો નહી વરસાદ છે, ધ્યાન રાખજોને યાદ કરતા રેજો આજ
હા, ચોક્કસ ચોક્કસ, ભલે તમે મૂકુ હ ફોન, હા હા હા બાય.
હા